હલો હ મિત્રો શું કરી રહ્યા છો
કઈ નહી બેહી રહેલો સે
હમ કઈ નહી હું પણ બેહી જ રહેલ
હમ તો કેવું ચાલી રહ્યું છે
સારું છે એમ તો
હમ
હમ તમે કેમ છો
મજામાં
હમ તો ચાલો શું શું તમારી પાસે ટાઈમ છે
હા ટાઈમ છે
તો ચાલો મિત્રો આપણે એક ટોપિક પર વાત કરીએ
હમ
શું તમે ચર્ચા કરવા માટે તૈયાર છો
હા તૈયાર છું
હ આપનો ટોપિક છે ખેતી અને ખેડૂતોનું જીવન હલો
હા હાલો
હમ તો એના વિશેે તમે માહિતી આપશો
હા માહિતી આપું છું ભારત કૃષિ પ્રધાન દેશ છે તમને ખબર જ છે અને હું એના વિશે કેવા માંગુ છું આપણા દેશની મોટી વસ્તી ખેતી સાથે જ સીધી અને આકડા તરીકે જોડાયેલી જ છે ખેતી માત્ર એક વ્યવસાયિક નથી પરંતુ દેશના આર્થિક વિકાસ લોકોની જીવનનો આધાર છે ખેડૂતો અંધ દાખલા તરીકે કહેવામાં આવે છે ખેડૂતો ન જીવન અને ખેતીનું મહત્વ હું તમને એના વિશે કહેવા માંગુ છું કે ખેતીનું મહત્વ આજે વધી રહ્યું છે ખેતી માનવ જીવનમાં સૌથી જૂની અને ઉપયોગી પ્રવૃત્તિ છે જેથી કરીને પોતાનું જીવન નિર્વાહર કરવામાં આવે છે અજ ના આજના આધુનિક યુગમાં પણ ખેતી નુ મહત્વ જરાય ઓછું થયું નથી જેમાં ખેડૂત તું ઘઉં ચોખા હા હાલો મિત્રો તો તમને ખબર જ છે કે ખેડૂતો ઘઉ ચોખા બા